હા હા આજે આપણે અ આધુનિક રસોડાના ઉપકરણો વિશે વાત કરીએ
અરે હા તો બહ ઇન્ટરેસ્ટિંગ સબ છે
હા તો ચાલો આપડે કઈક વાત કરીએ હવે આ આજની જે નારી છે એને એની એને બહાર પણ કામ કરવું છે અને રસોડાનું પણ કામ કરવું છે પણ જે ઝડપી થાય એવા ઉપકરણો જોઈએ છે તો આપણે અ સામાન્ય રીતે તો આપણા રસોડામાં હોય છે જેમ કે ગ્રાઇન્ડર મિક્સર છે અ આપણે જ્યુસર છે કે અ પાણીનું અ વોટર ફિલ્ટર છે આ બધા ઉપકરણો તો અ એકદમ સામાન્ય રીતે દરેક ઘરમાં હોય જ છે આ ઉપરાંત કયા ઉપકરણો તમે જોયા છે અ તો એ જેના વિશે તમને જાણકારી છે
ત્યારે એમ કવું ને કે અ મારા દીકરાઓ પેલા એમેઝોન ને બધું વાપરતા હોય ને એટલે એ લોકો અમુક વસ્તુ પોતાની સ્પોર્ટ્સ ની ને બધી કપડા ને બધું ત્યાંથી જ લેતા હોય
હોય હમ
તો પછી એ લોકો ને કઈ
અને નાની નાની વસ્તુઓ દેખાય ને હા એમાં એ લોકો એ મને કઈક લસણ કાપવાનું મશીન લઈ આપ્યું હતું હમણાં બરાબર હા
ઈ છે એટલે એ ઘણ ઉપયોગી પડે છે મને પછી અ એક નાનકું વસ્તુ જોવું તું એક ટ્રાવેલિંગમાં એક પેલું હેન્ડ મિક્સી જેવું
જવું આવે હા એનાથી એક ગ્લાસ કોફી સરસ થાય છે હા બરાબર બેટરીથી ચાલે હા હમ બરાબર
એમાં મારી શું ભૂલ થઈ કે એટલી બધું એટલું બધું મને ગમ્યું એટલું બધું મને ગમ્યું ને મે એટલું સાચવી મુકીને રાખ્યું બે ચાર વરહ તો એની હવાને કારણે એમાં હા કાટ લખી ગયો
ઓકે હા હા
પણ એટલું સરસ વસ્તુ હતું એટલે નાની નાના આ બધા હોય છે એ એટલા સારા હોય છે ને
હમ એલા મારો નાનો દીકરો છે ને એ બેડમિન્ટન રમે છે તો અમે ડી માર્ટ બધા સમાન લેવા ગયા હતા દોઢસો રૂપિયા નો નાનો પંખો લઈ આવ્યા હ હા બેટરી રિચાર્જ હ એ રોજ પોતાની ફીડબેકમાં રાખે કારણ કે ત્યાં રમવા જાય ત્યાં તો બિલકુલ પંખો કે કઈ જ ના હોય કારણ કે એનાથી ચકલી ની દિશા બદલાય જાય ને બાપ આ અલાઉડ ના હોય ગેમ ચાલતી હોય પછી તો અમુક ટાઇમે એવુ કઈક એલોકો તો અહીયા નાનો ફેન રોજ ચાર્જ કરીને જે, હમ પોતાની ગેમ પતે ને, એટલે એ લોકો બધા બેઠા બેઠા પંખા ચાલુ કરી ને હવા ખાય. હા બરાબર છે. હા એવું જ એક મેં નટ સ્લાઈસર જોયું હતું કે કાજુ બદામ પિસ્તા જે આપડે હા થાઈ અને જે કઈ આવું ગ ગળ્યું બનાવતા હોઈએ એની ઉપર નાખવા માટે એ નટ સ્લાઈસર આવે છે એ પણ સારું છે, બીજું એક શાક સુધારવા માટે આવે છે, જેમાં ઘણી બધી અલગ અલગ ટાઇપની બ્લેડસ હોય છે. તો એ પણ એક સારું છે કે, એનાથી તમે ઝડપી અ તમારે સેલડ સુધારું હોય ક્યારેક કોઈ ઘરે મહેમાન આવ્યા હોય તો અલગ અલગ રીત કે તમે, અ જેમ કે પતલી સ્લાઈસ કરી સકો, ગોળ અ સુધારી શકો. અ એવી રીતે લાંબી લાંબી કતરણ કરવી હોય, છીણવું હોય, તો તો એ એના માટે એ મેં જોયુંતું, એ પણ બહુ સરસ છે, શાક સુધારવા માટે. એટલે સલા, અ, સ્લાઈસર અ, વેજીિટેબલ સ્લાઈસર, એના પણ ઘણા ઉપયોગ છે. હમ હા, હમ હમ. હા ઈ મેં જોયુંતું, હમ, લગભગ માારી પાસે પણ હતું, પણ એણે મારી પાસે હતું, એનાથી છીણાય છે. એનાથી ટુકડા નથી થાતા, હા, હા, ના, આમાં તો અલગ અલગ બ્લેડ આવે છે અને બોક્સ આવે છે નીચે પ્લાસ્ટ ટિકનું ટ્રાન્સપરન્ટ, એટલે એની ઉપર તમે રાખો, એટલે એમાં નીચે સુધારાતું જાય. ઉપર તમારે જે રીતે સુધારવું હોય, એ રીતે તમે બ્લેડ મૂકી સકો. અને સુધારી શકો કારણ કે મારી દીકરીને શાક સુધારવાનો બહુ શોખ છે અને સેલડનો પણ છે શોખ તો એણે તો આ આવું વ, વસાવી લીધું છે એટલે જયારે પણ મન થાય, ત્યારે જેમ કે બીટ છે, ગાજર છે, અલગ અલગ રીતે આમ જેમ આપ આપણે અ પીલર આવે છે ને છોલવા માટે, બટેટા છોલવા માટે, કે ગાજર છોલવા માટે એવી રીતે એની પતલી આખી જે ગાજર ને કાકડી ને એવું બધું એની એવી આખી પતલી રોલ વાળી ને પણ તમે મૂકી સકો, ડીશમાં તો એ પણ સરસ છે, એટલે એનો ઉપયોગ મને ગમ્યોતો. હમ ઈ સિવાય હા, ઈ સિવાય બીજા કયા ઉપકરણ ધ્યાનમાં છે તમારા? ઈ તો મેં શ્યા મળામાં એક નવી જાતના ચૂલા કઈ જોયા છે. જોકે મેં લેવાય એવી પરિસ્થિતિ નથી કારણ કે હું ફ્લેટસમાં રહું છું. પણ મને છે ને ચૂલાના રોટલા બહુ ભાવે.
એટલે અમારે ત્યાં એક બેન છે, એમની પાસે હું બનાવડાવીને મંગાવતી. પણ અત્યારે મેં ઘરમાં તાવડી વસાવી છે, પણ જે ચૂલા ના રોટલાની જે મજા હોય છે ને એ આમાં નથી આવતી. તો એ ભાઈએ કઈક નવી રીતના કયરુ છે કે વચ્ચે ચૂલો હોય
ને સાઈડ પર છે ને બે જાળી મૂકે છે, ઓકે તો એના પર તમારે કઈક શાક ગરમ કરવું હોય એટલે એક સાથે ત્રણ એક, લાકડું એક જ જગ્યા એ બળે, હા, હા પણ એનો વપરાશ ને એની અ, જે ઉત્ત ઉર્જા નીકળે ને, હમ એને ત્રણ રીતે વાપરી શકાય. બરાબર મેષ, હા, હા, હા. હમ, એ અત્યારે ગેસ વાળું ને બધા અછત ઉભી થઈતી ને? હમ, હમ. ત્યારે ને ત્યારે હા ત્યારે તો, દરેકે વાપરવા જેવું છે, બહુ બધી જાહેર ખબર પણ આવતીતી કે જેમ કે કે ઓલા ઇક્ટ્રિક ચૂલા સિંગલ ચૂલા આવે છે ને ઘણા મુસાફરી કરતા પણ વાપરે છે નાનો સરખો જ હોય છે ગોળ પર એના પર તમે કંઈક નાનું ગરમ કરવું હોય કે ના નાના બાળક માટે તમારે કઈક બના બનાવું હોય કે દૂધ ગરમ કરવું હોય તો જે પોર્ટેબલ બીજો એનાથી થોડોક મોટો એ પણ ચૂલો આવે છે એ પણ તમે ને વાપરી શકો ઇલેક્ટ્રિક એટલે ગા ક્યાંય બી તમે આ પ્લગ હોય ત્યાં લગાડીને એ તમે થોડા વખત માટે વાપરી શકો એટલે એ પણ છે. આ પછી તો આ બીજા તો હમણાં આ ગેસની જગ્યાએ તો બધું આ ઇન્ડક્શનનું બહુ ચાલ્યું છે. હા એટલે એ પણ ઇલેક્ટ્રિક ઉપકરણ જ છે પણ એના થોડા તો થોડુંક વાપરવામાં પા તા કે દારી એ પણ રાખવી પડે કે એની જે સપાટી હોય એની ઉપર કઈ પણ તેલનું ટીપુ કે પાણી નો ટીપું પડે ઇન્ડક્શન ઉપર તો તરત જ ગેસ એની મેળે બંધ થઈ જાય. પછી આપણા જે ભારતીય કુકિંગ ભારતીય જે રસોઈ છે એમાં આપણે તળવાનું ને વધધું કામ વધારે હોય છે તો જે ઈન્ડક્શન ના જે ચૂલા હોય છે ને. એના પર જો તમે એને સતત ચાલુ રાખો તો એની ગરમી એટલી બધી હોય છે કે એ પછી અ અમુક લેવલ સુધી પછી ઓટોમેટિક ગેસ બંધ થઈ જાય. કારણ કે એની ગરમી એટલી બધી હોય છે તો એ બંધ થઈ જાય પછી પાછા થોડી વાર રહીને જ્યારે એ ઠંડો પડે પછી આપણે એને ચાલુ કરી શકીએ એટલે ઇન્ડક્શનમાં મેં આ જોયું છે. આ તમને કઈ ધ્યાનમાં છે ઇન્ડક્શન ચૂલા વિશે?
મે છે હમણાં જ પંદર દિવસ પેલા વસાયવો છે એક ઇન્ડેક્શન ઇલેક્ટ્રિક
હા મારા મારી એ ચડાવી દીધું છે આમના હા. અને
એના માટે બતાથી જગ્યા કરવાની એના માટે સ્પેશિયલ વાસણો લાવવાના
બરાબર હા.
ને એટલે એ પછી માથા ફૂટ કોણ કરે. પણ અમારા મારા હસબન્ડ જ્યાં જોબ કરે છે ને ત્યાં આ બધી વસ્તુનો બિઝનેસ થાય છે તો એ લોકો એ કીધું કે તમે લોકોને એક એક જોતું હોય તો લખાવી દો.
બરાબર હા.
છું તો મેં કીધુ લખાવી દો એમને કોકવાર ઇમરજન્સીમાં સિલિન્ડર રાખીએ.
હા હા.
તો કોક વાર કોમ આવી જાય ક્યાંક લઈને જવું કરવું હોય કે કઈ પણ હોય. સેફ્ટી માટે લઈ લીધું છે પણ હજુ વાપર્યું નથી કારણ કે મા પાસે એક જ વાસણ એવું છે જે એના ઉપર ફ્લેટ હા ફ્લેટ સર્ફેસ જોઈએ ને એ બધું પાછું જોવાનું હોય.
હા હા. બરાબર હા હા ઇન્ડક્શનમાં એવું છે કે ફ્લેટ પો ટમ જોઈએ એકદમ સમતળ સપાટીના વાળા વાસણ હોય પછી એ આ તપેલી હોય લોહયુ હોય કુકર હોય કાંઈ પણ હોય જે એ નહીંના જે પા આ વાસણ એના જે પર્ટિક્યુલર આવે છે ઇન્ડક્શન ફ્રેન્ડલી એ ચાલે જેમ ટો કળ્યું છે આપણે ઢોકળા મૂકવા હોય તો જે જોઈએ એ બ બધા નીચેથી એકદમ સમતળ સપાટી વાળા હોય તો જ કામ લાગે વા ના નહી તો એ તમે ઇન્ડક્શન ઉપર નથી વાપરી શકતા એટલે એ બહુ ધ્યાન રાખવું પડે. બીજું એક ઓલું રોટી મેકર પણ આવે છે તો
એ રોટી રોટી મેં કતું છે ને બહું જૂનું છે. કારણ કે મારો જ્યારે આમ અહંયા છે ને આ સ્પીચિસ આવ્યા હતા ને એક્સિડેન્ટ થઈ ગયો હતો ને ત્યારે મારા હસબેન્ડ લઈ આવ્યા હતા. ઘરે વાપર્યું તું મેં પણ ત્યારે છે ને જરાક જારી રોટલી થતી તી પણ હવે એમ કે છે કે હવે પતલી રોટલી થાય છે પણ તોય એટલે આમ જો ના મામા કરતા કાણા મામા સારા ત્યારના યુગમાં બધા જે છોકરાઓ યંગસ્ટર એકલા રહેતા હોય ને લોટ બાંધ વાની મશીન અને રોટલીનુંય મશીન એટલીસ્ટ એ લોકોને ઘરનું તો ખાવા મળે
હા હા હા હા બરાબર છે હમ
એટલે નોકરી આ પ્રગ જેમ જેમ વધતા જાય છે એમ નવા નવા એન્જિનિયર આવતા જાય છે નવી નવી શોધ થતી જાય છે એને કારણે કોણ
હા હા હમણાં બીજું એક સાંભળ્યું છે કે એર ફ્રાયર કે એ લોકો જરા ક અ સ્વાસ્થ્ય માટે પણ લોકો વધારે સજાગ થઈ ગયા છે એટલે કે તળેલું ને એવું વધારે નહી ખાવાનું તો એના માટે એ ર ફાયર પણ આવે છે કે સેજ ઉપર ખાલી બ્રશ થી તમે તેલ લગા ડી દો તો તમારે જે કઈ વસ્તુ જે તળવાની છે એની જગ્યાએ તમે એ અ એર ફ્રાયર માં મુકો એની એનું સેટિંગ હોય છે એ પ્રમાણે મૂકી દો એના વાસણ એનું જે આખું એક બોક્સ જેવું હોય છે એમાં મૂકી દો એટલે એ તમારે ખાલી ઉથલાવતા રહેેવું પડે ઉપરની બાજુને ની ચેની બાજુ એવી રીતે થોડી થોડી વારે ફેરવો એટલે એ બધી બાજુથી અ શે કાઈ એટલે સરખું તળાઈ જાય પણ ઓછા તેલમાં નહી જેવા તેલ માં એટલે એ સ્વાસ્થ્ય માટે ઘણું સારુ છે જેમ કે આ ચિપ્સ છે અ અ કચોરી છે કે કાંઈ પણ આપડે જે તળવાની વસ્તુ છે એ તમારે જો ઓછા તેલમાં અને સ્વાસ્થ્ય માટે સ્વાસ્થ્ય જ વર્ધક રીતે કરવી હોય તો એર ફ્રાયર બહુ ઉપયોગી છે
હા એટલે એર ફ્રાયર છે ને મેં અમુક જણને ત્યાં જોયું પણ મને એમ થાય છે કે એર ફ્રાયર કરતા આપડે બેક કરીને ખાઈએ ને ઓવનમાં એમ મા વધારે હા એ વધારે સારું લાગે છે કારણ કે મને એર ફ્રાયર એટલે નોડાઉટ સારું હશે પણ મ એ એનોસ એનો જે કોન્સેપ્ટ અને ઓ માઇક્રોવેવ અરે ઓવન નો અ એનો એનો કોન્સેપ્ટ મને જરાક વધારે કારણ કે ત્યાં અ સ્પેશિયલ જે બેક કરવા માટેના
હા
એ એમાં વધારે સરસ સ્વાદ આવે છે એવુ મારુ માનવું છે મે બી હજુ કદાચ મે એર ફ્રાયરની વસ્તુઓ ખાધી નથી એટલે કદચ એવું લા
ના મેં એર ફ્રાયરની ટેસ્ટ કરી તી હા એટલે કે કચોરી હા કચોરી જે આપડે તેલમાં તડીયે એના કરતાં જે આ શેકીને બના વીતી અ ખરેખર એટલે અ સ્વાસ્થ્ય માટે તો સારી છે એટલે કે જ્યારે તમારે બઉ તળેલું ને એવું ન ખાવું હોય અને આવ આવી રીતે બનાવો તો ખરેખર એ સા રુ એનો સ્વાદ સારો લાગે છે ચિપ્સમાં પણ એવું છે બટેટાની ચીપ્સ છે જે તમે એરફ્રાયરમાં મૂકી દો ને થોડી વાર અને જો કેય તો અ કનવેક શન વાળું જે ઓવન આવે છે ને એમાં પણ થાય છે કે આખી ટ્રેમાં તમે મુ કીદો તો સેજજ તેલ નાખીને તમે મૂકો ને ટાઈમ સેટ કરીને થોડી વાર જોયા કરવાનું એટલે એ એ થઈ જાય કડક ક્રિસ્પીને સરસ સ્વાદિષ્ટ થઈ જાય એટલે ઘણા બધા ઉપકરણો તો છે વાતો એની તો એના વિશે બોલીએ તો આપણને તો ઘણી વાર